હાય. બસ મજામાં તમે કેમ છો.
બસ હું બી મજામાં જમી લીધું.
ના આજે બાકી છે તમે જમી લીધું.
હા મે જામી લીધું.
શું જમ્યા.
પાસ્તા.
આહા.
તે શું બન્યું છે.
આલુ પરોઠા.
વાહ.
ચાલો મારા ઘરે જમવા.
આવીશું એક દિવસ આવીશું શું કરતા હતા.
બસ કઈ નહીં બેઠી જ તી.
અચ્છા.
હા બોલો.
કઈ નઈ ઈ એક ટોપિક ઉપર ડિસ્કસ કરવું તું તાર જોડે.
હા બોલો ને.
સોશિલ મીડિયા અત્યારે કેટલું બધું ટ્રેન્ડમાં છે સોશિયલ મીડિયા જે જોવું હોય. બધા સોશિયલ મીડિયા યુઝ કરતા જ હોય. નાનું બાળક થી લઈને મોટું સિનિયર સિટીઝન તક યુઝ કરે છે.
હા. એ તો જ હા બોલો બોલો
કેટલા બધા એના અંદર હવે બધા લોકો એટલા ઘુસી ગયા છે. કે એટલું ટાઈમ વેસ્ટ કરે છે.
હા પણ અમુક વાર યુઝફુલ બી થઈ જાય છે. હેલ્પ હેલ્પ મળે આપણને આપણને એનાથી.
હા એ તો છે એટલે આપને ટ્રેન્ડસ ખબર પડે. કે આપડે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર બની ને એનાથી કમાય ભી છે પણ પણ કેટલું આમ આપડે રીલ્સ કે શોર્ટસ જોવા બેસી તો કેટલો બધો ટાઈમ વેસ્ટ થઈ જાય એમાં કેટલોું બધું ટાઈમ આપડ એમાં જતું રહે છે.
હા એ વાત તો સાચી છે કે એમાં ટાઈમ વેસ્ટ બહુ થાય છે પણ જો આપણે સારા માટે આપણે યુઝ કરીએ લાઈક નવી નવી ન્યૂઝ જાણવા માટે ટ્રેન્ડિંગ ટોપિક્સ જાણવા માટે પછી અમુક વાર આમ બહુ આપડે બોર થઈ ગયા હોય ને તો એ માટે યુઝ કરીએ તો સારું છે સોશિયલ મીડિયા
હા એ તો છે એમ સારું તો છે કેમ કે આપડે એક પ્લેટફોર્મ મળે છે આપણો બિઝનેસ આપડી સ્કીસ ને ડેવલપ કરવા માટે તએને એનાથી આપણે ઇન્કમ ઓન કરી શકીએ ઈ તો છે એનું પોઝિટિવ સાઈડ તો છે
હા હમ
પણ ઘણા બધા હવે ઘણા બધા તો કેટલું બધું ફેક ભી નાખી દે છે. કેટલા બધા ન સેલિબ્રિટીઝ નું કેટલું બધું ફેક હોય પછી ર્યુમર્સ કેટલા બધા કે મેન્ટલી અફેક્ટ કરે એ વ્યક્તિ ને
હા, એ વાત તો સાચી છે હમણાં થોડા ટાઈમ પહેલાં જ છે ને મારી ફ્રેન્ડ સાથે આવો બનાવ બન્યો હતો કે એના ફોટોઝ કોઈકે અપલોડ કરી દીધા ખોટા ખોટા અને એને બ્લેકમેલ કરતા હતા પછી એવું બધું થયું હતું
ઈજ ને કેટલીક મીન્સ લોકો હવે ને સોશિયલ મીડિયા ને મીન્સ પોઝિટિવલી યુઝ જ નથી કરતા બધા એવા નેગેટિવલી યુઝ કરે છે.
હા અને સિક્યોરિટી ઇશ્યૂઝ બહુ જ છે સોશિયલ મીડિયા પર
હા એજ ને આપણું શું બધું એકદમ પ્રાઇવેટ તો કાય છે જ ન એન ટુ એન એન્કપ્શન લખે તો છે પર હોતું નથી
હા અને હમણાં મારા ફ્રેન્ડે એમાં પૈસા બી જતા અત્યારે ત એના કેટલાક ફ્રોડ્સ બહુ જ થાય છે સોશિયલ મીડિયા પર
હવે એ લોકો સારા માટે તો યુઝ બહુ જ રેરમાં થાય છે. હવે બધા ઈલિગલ કામ માટે વધુ યુઝ કરવા યુઝ કરવા કરે છે.
હા એટલે અમુક લોકોની મેન્ટાલિટી એટલી ખરાબ હોય છે એટલી નીચી હોય છે ને કે એ લોકો કોઈ એટલો ગંદો યુઝ કરે છે ને સોશિયલ મીડિયાનો કે જેની કોઈ હદ નથી એટલે હા એટલે સેફ્ટી તો છે જ નહી અત્યારે આપડણે સોશિયલ યુઝ કરી પણ આપણને અંદર ની અંદર આમ એક ડર રે કે કસુ આપડા જોડે ના થઈ જાય એવું.
હ પ્રાઇવેસી તો હવે રહી જ નથી કશું પ્રાાઈવેટ નથી બધું બધા પાસે ઓપન થઈ ગયું છે.
હ હા ઇફ જો આપણે આપણું અકાઉન્ટ પ્રાઇવેટ હોય તો બી એ એટલું તો પ્રાઇવેટ નથી જ
હા એજ ને હમણાં જો કોઈક હોય જેનામાં સ્કીલ્સ હોય ને એનું સ્કીલ્સ ને બતાવીને અપલોડ કર્યું કઈક તો એટલા ગંદા ગંદા કમેન્ટ્સ કરે કે પછી વિડીયોઝને એટલો ખરાબ રીતે યુઝ કરે કે એ લોકો નો પછી કોઈકને પોતાનું સ્કીલ અંદર દબાવીને રાખવું પડે આ ડર માં
હા આપણે જો કોઈ ધારો કે આપણે કોઈ ડાન્સનો વિડીયો યા તો કોઈ મોટીવેશનલ વિડીયો યા તો આપણે કાઈ બોલતા હોય યા તો બ્લોગ કઈ કરી એ તો એ લોકો આપણને બહુ જામ શું કહેવાય અ હા ડીમોટીવેટ કરે આપને એટલે આપણેે એ કામ કરી જ ના શકીએ આપણને બહુ જ ટ્રોલ કરે એ લોકો એટલે આપણે અંદર થી જ આમ એ થાય કે ના યાર નથી કરવું છોડ આમ આમ બહુ હર્ટ થાય ને પછી આમ આપડી પ્રાઇવેસી સિક્યોરિટી બધું જ તુ રે એટલે પછી કઈ કરવાનું મન જ ના થાય.
હા, ઈજ ને કેટલું બધું હવે કેટલા બધા તેવા અકાઉન્ટ્સ છે ચેનલ્સ છે યુટ્યુબ પર બઉ જ આમ ઇલિગલ ચેનલ્સ કહી શકીએ. તે ગયા એને મીન્સ કોઈ એવું સિક્યોરિટી છે જ નહીં કે એ લોકો ને બેન કરે કે અકાઉ ટને બ્લોક કરે રિપોર્ટ કરી દે ઓપનલી અકાઉન્ટ યુઝ થાય છે. ટી ટી...
હા. આપડે રિપોર્ટ કરીએ તો બી અકાઉન્ટ રિપોર્ટ તો થતો જ નહીં અકાઉન્ટ બંધ તો થતું જ નથી.
હા, ઈજ ને એક તો નાના છોકરાઓ એટલું કન્ટિન્યુ જોયા જ રાખે જોયા જ રાખે કેટલું એલા મેન્ટલમાં અફેક્ટ થાય એ લોકો નું ગ્રોથ બ્રેન નું ગ્રોથ સ્લો થઈ જાય.
આપડે જેમ ગા આપડે અત્યારે આમ કેટલા ડેવલોપ છે કેટલા ગ્રો છે આપડણે ફોન જોયો જ ન થી આપડે કેટલી બધી એક્ટિવિટીઝ કરી છે અતારના છોકરાએ એ કશું કર્યું જ ન થી. બસ એમની લાઈફ ફોનમાં જ છે.
હા, એ તે આજકાલના પેરેન્ટસ બી આમ રડતું હોય બાળક એટલે ફોન આપી દે. તો શું રડવાનું બંધ કરી દે પણ એ નથી જોતા કે એના હેલ્થ માટે એના બ્રેન માટે કેટલું બધું ખરાબ છે. કેટલું બહું જ ખરાબ છે એ ફોન તો.
હા. અને અહ અને નાના છોકરાને તો કેવું ખાતા વખત બી એ લોકો ફોન આપી દે એ લોકોનો તે લોકોને ફોન આપી દે એ લોકો.
હા, એ જો મેં એક જોયા છે એક બાળક હતો એ સુવે ને ને તો એને ફોન બતાડીને સુવડાવી પછી ફોન એના હાથમાં જ રહી જાય. એના એ સુઈ જાયને તો બી લેવાની કોશિશ કરે ને તો બી ના આપે એટલું પછી ફોન માં ઘુસી જાય છે સુતા ટાઈમે બી ફોન જોઈએ છે.
અને આમ આપડે એવું વિચારે કે હશે ચાલ ત્રણ ચાર વર્ષના છોકરા જોએ તો કઈક આમ સા લેખે લાગે પણ આ તો નાનપણથી જ છોકરા માં અહ ત માં અહ આપણે વરસના બી ના થયા અનેને એ લોકોને ફોન આપી દે છોકરા અને અત્યારે તો નાના નાના છોકરાઓ પાસે બી પર્સનલ ફોન હોય છે જયારે આપડે નાના હતા તો મને તો ટ્વેલ્થમાં ફોન મળ્યો હતો એ પહેલાં તો મેં મારો પર્સનલ ફોન જોયો જ નથી. અને અત્યારના છોકરાઓ પાસે તો પર્સનલ ફોન છે.
હા, એ જ ને બધા ફોન અહ એ લોકો ફ્રેન્ડ જોડે ભેગા થાય ને એબી ફોન લઈને ગેમ્સ જ રમ તો આવે એટલા બધા ઘુસી જાય છે ને ફોનમાં કે એકબીજા સાથે વાતો ના કર આપડે કેમ ભાગીને કે રમતા એ ગેમ્સ તો બંધ જ થઈ ગયા હવે તો.
હા, આપડે તો મળીને ગો શિપસ કરતા વાતો કરતા રમતા ખેલતા પણ એ લોકો તો બસ ફોન લઈને ફોનમાં રમતા હોય ફ્રી ફાયર ને પબજીને બધી નકરી નકરી ગેમો રમતા હોય એ લોક કો જેનાથી આપડી આંખોને કેટલું નુકસાન થાય.
હા, એ એ લોકોને પછી કોઈ બોલ ગેમ રમતો એટલા ફોકસ થી ગેમ રમે કે આજુબાજુ કોઈ બોલાવતું હોય ને તો ભી આમ એ લોકોને ખબર જ ને આપે એટલા ગુસ્સી જાય એ લોકો ફોનમાં.
હા, અને મેં એવા એક બે કેસેસ જોયા છે કે જે લોકો આવી રીતે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા અને ફોનમાં હોય ને એ લોકોની આમ મેન ટલ હેલ્થ બહુ જ ખરાબ થઈ જાય લોકોને આમ આજુ બાાજુ ન કઈ ખબર જ ના પડે બસ એ લોકો એમને ફોન એમના હાથમાં ના હોય ને તો બી એ લોકો ને એવું લાગે કે મારી પાસે ફોન છે હું ગેમ રમું છું એવા એવા કેસીસ છે અત્યારે
હા એ જ ને પેલા આવી હતી ને બ્લુ વેલ કરીને ગેમ હતી એમાં કેટલા બધા છોકરાઓ એ સુસાઈડ કર્યો હમણાં એક નવી સિરીઝ હૈ પ્રીતમ પેડ્રો ભી આ ગેમ ઉપર જ રિલેટેડ હૈ
હા એટલે અત્યારે બહુ જ બહુ જ ક્રેઝ વધી ગયો છે સોશિયલ મીડિયાનો અને બહુ જ ખરાબ છે આપણા માટે
હ રિસેન્ટલી જ એક અમારા બાજુના ગામની એક છોકરી ચૌદ વર્ષની છોકરીએ સુસાઈડ કર્યું આ ગેમ ગેમને કારણ થી તો આપડે ચૌદ વર્ષના હતા આપને એનો મતલબ બી નહોતી ખબર
હા એજ તો કહું છું હું તમને કે આપણી પાસે ફોન નતો તો સારું હતું કે આપણને આવી બધી બાબતો આપણને નથી ખબર આપણે દૂર હતા તો આપડણે બચી ગયા એનાથી કે આપણી જોડે એવું કશું ના થયું નીતર તો આપડી આપણી સાથે બી એવું થઈ ગયું હોત એમ
હા એ જ ને આપડા પેરેન્ટ્સ બી સારું કરે કે આપડે આટલો લેટ
હા પણ આપડી જનરેશન ફોન જ નોતો ને ટચસ્ક્રીન ખાલી પેલો કીપેડ વાળો ફોન હતો આપણી પાસે એવું હતું જ નહી એટલે એટલો ક્રેઝ નતો સ્માર્ટફોન નો એ વખતે
અત્યારે તો ફોન ના હોય ને એ લોકો પાસે તો બી એ લોકો જીદ કરે ઘરે એના પેરેન્ટ સામે કે ફોન આપ આપો ફોન આપવો પછી પેરેન્ટ્સ ને પછી બધા પાસે તો આપવો બી પડે
હા અને આપણે ના ના હતા ને તો આપણા ઘરમાં પેરેન્ટ્સ પાસે ખાલી એક જ ફોન હોય અને અત્યાર તો બધા પાસે અલગ અલગ ફોન હોય છે
હા ઈજ ને નાના નાના બાળકો ને પર્સનલ હોય
હા એજ તો બહુ જ ખરાબ ક્રેઝ છે અત્યારે સોશિયલ મીડિયાનો અને ફોનનો બી બહુ જ ખરાબ ડિસએડવાન્ટેજસ છે એના પણ કોઈ સમજવા જ તૈયાર નથી
હ એજ ને
હા બોલો
કે આ સોશિયલ મીડિયા પેલા કેટલું આમ ગ્રોથ માટે હતું ને હવે કેટલું બધું એના ડિસએડવાન્ટેજ થઈ ગયા એ
હા ખોટી ખોટી એક્ટિવિટીસ બહુ જ વધી ગઈ છે એના જે સારા ઉપયોગ હતા ને હવે દે ખાતા જ નથી હવે ખાલી ને ખાલી ખરાબ ઉપયોગો જ દેખાય છે એના
હા એજ ને
હું તો એમ જ કઉું કે સોશિયલ મીડિયા થી જેટલું દૂર રહેવાય ને એટલું દૂર જ રહેવું
હા એક રાઈટ એજ હોય ત્યારે યુઝ કરાય આમ તો બધાને યુઝ કરતા બેબી બોર્ન થાય એટલે ભી એની આઈડી બનાવી દે
હા અત્યારે તો નાના નાના બેબીઝના ફોટા રિવિલ કરશે અનેને એની વિડીયોઝ બનાવશે ને આ કરશેને અને અત્ય્યારે તો નાના નાના છોકરાઓની બી રીલ બનાવે છે એ લોકો
હા એ કેટલું બછી હા મીન્સ એ આઈ કેવી રીતે એને યુઝ કરે લોકો એ લોકો એ વિચારતા જ નથી
હા એ લોકો બ્લુ ટીક મેળવવા માટે યા પૈસા કરવાવા માટે નાના નાના છોકરાઓના વિડીયો વાયરલ કરે ને એવું કરે તો હજી એ લોકોની ઉંમર શું છે હજી કેટલા નાના છે એ લોકો
એજ ને
કોઈ સમજવા જ તૈયાર નથી અત્યારે હા
સારું લો ચલો મજા આવી તમારી જોડે વાત કરવાની
હા મને બી ફરી કરજો ફોન
એ હા
હા બાય
બાય.